હલો જય શ્રી કૃષ્ના કેમ છો?
હા જય શ્રી કૃષ્ણ મજામાં છુ તમે કેમ છો?
બસ શાંતિ છે હવે આજે આપણે ડેલી રૂટીન વિશે વાત કરીશું આપણું જે જનરલ ડલી ડેલી રૂટીન હોય જેનાથી શું ફાયદા થાય તો કે કયું સારું હોવું જોઈએ તે વિશે એમ. હવે એ ડેલી રૂટીનમાં તો એવું છે ને કે મેઈનલી તો જો સવારે વહેલા ઉઠવું જોઈએ. પ્લસ થોડી થોડું વોકિંગ કે થોડું કસરત યોગા આતે કે કરવું જોઈએ પ્લસ સવારનો નાસ્તો જે પ્રોટીનથી ભરપૂર વિટામિન સી થી ભરપૂર કરવો જોઈએ. એ બધી એ બધું જ આપણે વાત કરીશું બરાબર.
હા.
હા હા તો ડેલી રૂટીનમાં તો એવું છે ને કે આપણે જનરલી જનરલી બધાનું ડેલી ડેલી રૂટીનમાં એવું છે કોઈ વેલું ઉઠે છે કોઈ નથી ઉઠતું. બટ આપણેે જે સારું છે તેમાં તો વેલું ઉઠવું જોઈએ, થોડું વોક કરવું, જોઈએ કે અ યોગા કે એક એક્સરસાઇઝ કંઈ પણ એમ
કંઈ પણ કરી શકાય છે પછી અ ચા નાસ્તાની વાત છે. તો નાસ્તો ભી મેઈનલી કેમ કે બ્રેકફાસ્ટ હોય છે, તો એ આપણે,, લગભગ બાર કલાકના ફાસ્ટ પછી લઈએ છીએ એટલે થોડુંક પ્રોટીન થી ને વિટામિન સી થી ભરપૂર હોય, તો એ આખા દિવસમાં આપણને એનર્જી આપે છે. તો એ એ જરૂરી છે કે સવારે નાસ્તો કરવો ઘણા લોકો એવું છે ને કે વેલા ઉઠે છે, એક્સરસાાઈઝ કરે છે, છતાં પણ કઈ નાસ્તો કરતા નથી. તો એના લીધે એ લોકો આખો દિવસ એનર્જી રહેતી નથી એ લોકોમાં એમ અને લો ફીલ થાય છે. તો સવારના જો ફૂલ નાસ્તો કર્યો હોય ને. તો પછી એ લોકોને આખો દિવસ એનર્જી ફીલ થાય છે. ને પછી, પછી બપોર ના ફૂલ જમવાનું. કે આપડે ગુજરાતીઓમાં તો કેવું, ફૂલ થાળી હોય છે. દાળ, ભાત, શાક, રોટલી એમ અને એમાં આપણને બધા ન્યુટ્રીશન મળી જાય છે,
મામા! ! !
તો એ પણ જરૂરી છે, પછી અઅ કેવું છે, કે આપડે થોડી વાર અ જમીને. બપોરે જમીને થોડી વાર સુઈ જઈએ છીએ. કે અડધો કલાક કે, વીસ મિનિટ નો જે આપડો આરામ હોય ને, એ આપડે આપણને આખા દિવસ ફૂર્તિ એ પ્રદાન કરે છે. કે થોડી વાર આપડે લેફ્ટ સાઈડ સુઈએ છીએ, તો એ આપડા ખોરાકને, પણ પાચન કરવામાં મદદ કરે છે. અને આપણને એનર્જી ભી આપે છે, કે આખા દિવસનું સવારે વેલા ઉઠિયા હોય, ત્યારથી આપડે જે કામ કર્યું હોય,, એનો જે થાક હોય છે, તે ઉતરી જાય છે એમ
સાચી વાત કરીએ, અને એટલે આપડુ જે રૂટીન છે એ યોગ્ય અને આપડે બનાવેલું નિયમિત હોવું જોઈએ, જો આપડે નિયમિત રૂટિન આપડે રોજે ફોલો કરીશું, તો આપડું જે સમય છે, એ યોગ્ય જગ્યા એ વપરાશે, આપડી સમયની થોડીક બચત કરી શકીશું, આપડે કઈક નવું શીખવું હોય એના માટે પણ તો એ નિરાળી શકીશું. અને જો આવી રીતે આપડે રૂટિન છે, રૂટિન જ સેટ નહી હોયને તો ઘણી બધી આપણને તકલીફ થાય, ઘણી વાર આપણું કામ પણ ડીલે થઈ જાય એમ કે, આપડે જે કઈ કરવાનું હોય એ આપણે કરી નથી શકતા, અને ખોટો ફાલતુ આપડે સમય અ.. ન કરવાના કામમાં આપડે વેડફી નાખીએ છીએ, એટલે જે આપડું રૂટીન હા એટલે આપડું રૂટીન સેટ હોવું જોઈએ, કઈ પણ આપડે કઈક કામ કરવું હોય તો
હ, હવે અને પછી જો પછી જો, થોડું આરામ કરી લઈએ, ને બપોરે તો પછી આપણને એનર્જી ફીલ થાય છે, પછી આપડે કઈ પણ એક્સ્ટ્રા કામ કરી શકીએ છીએ કે ક્યાંય આપડે સોશિયલમાં, સોશિયલાઈઝેશનમાં ક્યાંય! ! જવું હોય તો જઈ શકીએ છે, કોઈને મળવા જવું હોય, કે કઈ! ! અ લાઇક, કંઈ ગ્રોસરી લેવા કે કંઈ પણ એમ. તો એ પછી આપડે સાંજે, સાંજે એકદમ જે ડેલી રૂટીનમાં એવું છે કે, સાંજે એકદમ, શું ખાવું જોઈએ લાઈક થોડુકજ એમ, ઇ કે ખીચડી છે દહીં છે, ખીચડીને દૂધ છે. એવું બધું જો આપડે પેલાના જમાના માં કેવું હતું કે સવારે લોકો ભાખરી ને માખણ ને એવું બધું ખાઈ લેતા હતા અને પછી અ રાતના એકદમ હલકું ખીચડીને એવું જ ખાતા હતા. દૂધ ને ખીચડીને એ જ બધું ખાતા. હતા. તો પેલાના જમાનાના લોકો કેટલા મજબૂત હતા એમ.
સાચી વાત કરી તમે. અને રાતના જમવાનું થોડું હળવું જ હોવું જોઈએ. કારણ કે, આપડે પછી તો સુઈ જ જવાનું હોય છે. એટલે પચવામાં જે પણ જે ખોરાક હળવા હોય ને, એ રાત્રે આપડે જમવામાં લઈએ તો હજુ સારું.
હ, એટલે જ ને, એટલે પછી આપણે રાત્રે બી જમીને થોડું હલકું વોક કરીએ કે અ ગમ્મે ત્યારે આપડે બપોરે બી જમીને સો ડગલા ચાલીએ તો આપણું શરીર બોવ સારું રેછે
હા એ તો તમે એકદમ સાચું કીધું કે એ જમ્યા પર પછી તરત જ સુઈ જવું ના જોઈએ. એ આપણા હેલ્થમાં તે એકદમ સારું ના કહેવાય. એ કે આપડે ડેલી વોક માટેઆપડે ત્રીસ મિનિટ તો કાઢવા જ જોઈએ ઓછામાં ઓછા.
હું સાંજે પણ જો આપડે વેલુ જમી લઈએ છીએ તો થોડું વોક કરીએ અને પછી પછી સુઈએ ને તો આપણને ઊંઘ પણ સારી આવે છે. અને આપણને કઈ પેલું ઘરની બી કઈ પ્રોબ્લેમ નથી થતી લાઈક કોન્સ્ટપેશન છે કે કઈ પણ એમ અને કેવું છે કે જો ખાઇ ને તરત સૂઈ જઈએ ને, તો પેટમાં ખોરાક જે પચવો જોઈએ તે, સારી રીતે પચતો નથી, અને પેટમાં ખોરાક સડે છે અને એ આપડી ચરબી રૂપે અ એ ચરબી માં રૂપાંતર થાય છે એમ,
હા અને એ આપણે ખોટી આપણા શરીર માં બગાડ કરે છે. કેવાય કે કોઈ પણ ફેટી લીવર કે એવી બધી સમસ્યા થઈ શકે આપણને.
હમમ
પછી આગળ જતા આપને ઘણી બધી તકલીફ પડે એનાથી. એ જો આપડે રૂટીનમાં જ બરોબર રીતે જ હા બરોબર આપણેે પ્રોપર ડાયટ લઈશું અને બધું ખ્યાલ રાખીશું. તો આપડે શરીર માટે પણ સ્વાસ્થ્ય માટે પણ સારુ છે ને આપણા માટે પણ સારું છે,
હમમ પેલાના લોકોને જોને પેલાના લોકો સાઈઠ સાઈઠ સિત્તેર સિત્તેર વર્ષે બી અત્યારે બી કામ કરે છે તો તો બી એમ, કે એ લોકો થાકતા નથી અને હવે કેવું છે કે હવે ખાવાનું એટલું બધું પેલું બધું પ્રોસેસીંગ વાળું આવી ગયું છે ને કે, આપડે થાકી જવાય છે થોડુંક કઈક કામ કરીએ ને તો થાકી જવાય છે,
સાચું કીધું અને આજની જનરેશન તો તમે જુવો કે એટલી બધી આળસ થી ભરેલી છે. એ લોકો અ જે મોબાઇલ છે એમાજ એ લોકો પોતાનું એનું રૂટિન જ જે તે ત્યાંથી ચાલુ કરે છે. ઉઠીને તરત મોબાઈલ જોવાનું, હા. એટલે એના કારણે એ લોકોનું ઘણું બધું કામ ડીલે થઈ જતું હોય એમ.
હમ્મ.
એ ખર ખરે ખર એ રૂટીનમાં એડ ન થવું જોઈએ. સવારે ઉઠીને સૌથી પહેલાં અહ પાણી તો પીવું જ જોઈએ બધાએ.
હા.
પાણી પી ને પછી દિવસની શરૂઆત થોડીક એક્સરસાઇઝ થઈને એવી રીતે કરીએ તો વધારે સારું આપણા હેલ્થ માટે ને બધી રીતે.
ડેઈલી રૂટીનમાં જે નાના-નાના નિયમો છે ને કે સવારે ઉઠીને પાણી પીવું જોઈએ, થોડી હળવી એક્સરસાાઈઝ કરવી જોઈએ. પ્લસ સવારનો નાસ્તો સ્કીપ ન કરવો જોઈએ. એ બધી એ બધી જે નાની-નાની અહ આદતો છે ને એ આપણને અહ સારી રીતે જીવવામાં, અને અહ અહ સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
હા એ જ તમે એકદમ સાચું કીધું. અને જો આપણે રૂટીન બરોબર ફોલો કરીશું ને તો ક્યારે પણ આપણે દવા લેવાની કે કાંઈ પણ જરૂર નહીં પડે. ઘણી વાર આપણે કેવું કરતા હોય, હા. કે ખોટ ટી જગ્યાએ ફોનનો ઉપયોગ કરીને કલાકોને કલાકો આપણે વેડફી નાખતા હોય. અને ઘણી વાર જમવાનું પણ આપણું મોડું થઈ જાય, રાત્રે ઊંઘવાનો સમય પણ ખરાબ થઈ જાય. એના કારણે આપને ઘણી બધી તકલીફ થવા લાગે.
હમ્મ સાચી વાત છે. કે આપણે-આપણે અમુક-અમુક જે નાની-નાની આદતો છે, એ પણ આપણા બાળક કો ને શીખવાડીએે. કે વ થોડું વહેલું ઉઠવાનું, પછી એક્સરસાાઈઝ કરવાની પ્લસ અહ સવારનો સરસ નાસ્તો કરવાનો. બપોરના વ્યવસ્થિત જમવાનું. અને સાંજે એકદમ હળવું જમવાનું. અત્યારના જો અત્યારના યુવાનોને તો કેવું છે કે રાત્રે તો એ લોકોને જંક ફૂડ જ જોઈએ છે. તો એ બોવ જ ખરાબ આદત છે.
હા. અને એ લોકો ગમે તે સમયે ખાય છે. તો એ જ બરોબર નથી એ. જમ ખાવાનો સમય સાત વાગ્યા થી આઠ વાગ્યા ની વચ્ચે હોવો જોઈએ. ત્યાર પછી આપણે જમવાનું જે ખાઈએ તે આપણને નુકસાન જ કરે છ.
હા. રાત્રે પણ એ લોકો બાર-બાર વાગે ને એક-એક વાગે અહ બહારથી મંગાવીને ખાય છે, ફ્રાઈઝ ને એ બધું. એ બધું બહુ જ નુકસાન કરે છે.
હા. એટલે આપણું
એટલે રૂટીન તો વ્યવસ્થિત હોવું જ જોઈએ આપણું.
પણ થવાની શક્યતા ઓછી રહેશે.
હા. જો આપણું રૂટીન વ્યવસ્થિત હશે ને તો કોઈ દિવસ આપણને કઈ બી અ રોગથી કે કઈ બી આપણને પ્રોબ્લેમ નહી થાય એમ.
હા એકદમ સાચું કીધું તમે
હમ્મ. સારું ચલો તો હવે તમારી સાથે આ બાબત પર વાત કરીને સારું લાયગુ. નવી વસ્તુ જાણવા મળી ફરી આપણે બીજા કોલ પર મળીએ ઓકે.
હા ભલે હા બાય.